હલો
કેમ છો
મજામાં તમે
હું પણ મજામાં છું આજે શું બનાવ્યું જમવામાં
અ કઈ આજે દાલ ભાત રોટલી અને શગ બનાવવું છે સાથે છાશ પણ છે
અરે વા અરે વાહ હું પણ જોવ ને દૂધી ચણાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાઈ નાખી છે અને કેરીની સિઝન છે એટલે કેરી નો રસ
ઓહો ઘણું સરસ છે
આપણે ગુજરાતી ભોજનની તો વાત જ અલગ જ હોય છે છે
હા બરોબર હા આપણું ખાનપાન સ્વાદ સ્વાદિષ્ટ હોવાનું સાથે સ્વાસ્થ માટે પણ સારું હોય છે
સાચી વાત ઘરનું તાજું ભોજન હોય અને બહાર ભોજન કરતા કેટલું સારું કે ઘરનું બનેલું આપણે એકદમ સારુંા જમવાનું જમીએ તો
હા બરોબર ઘરમાં બનતું ભોજન સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે
એકદમ સાચી વાત કીધી તમે સવારના નાસ્તામાં તમે શું લો છો
એ પોોવાય ઉપમાય ઢોકલાય ખાંડવી અને કદી કદી એવું લાગે છે મન કે મોસમ બડિયા વરખા ની આવે છે ને તો ગરમ ગરમ પક ઘોડા વગેરા યા અમારે બાળ તને ખુબ ભાવે છે
એ તો બઉુ જો ને બધાને ભાવે મોટા હોય કે બાળક હોય બધા ધાને ભાવે અને થેપલા અને દહી અમારે તો શું છે ક્યારેક ક્યારેક ઉપમા પણ બનાવીએ છીએ ક્યારે પોહા તો ક્યારે થેપલા અને દહી અમારા તો થેપલા બધા ને ખુબ જ ભાવે છે
હમ પણ આપણે કેમ કર આપણે જો આપડી ગુજરાતી જો મેન ખાાન પાાન રીત છે ને તો તો એકદમ મતલબ આપણે તો મેન કે ખાળી પરોસવા ને તો આપણે ખાલી મોટલી થઈ કે બસ મન ફરી જાય
જોઈને જ હા જોઈને જ ભરી જાય અને આપડે ક્યાંક ફરવા જવાનું હોય યાત્રા જવાનું હોય તો યાત્રામાં આપણે થેપલા કેટલા બધા જ ગુજરાતીઓની આદત જ હોય છે કે યાત્રાની ધોરણ એક ખુબ મતલબ કામ આવે છે થેપલા તો લાંબા સમય સુધી તાજા રહે છે અને એની સાથે અથાણું હોય તો સ્વાદ તો કેટલો વધી જાય છે અને ચાની સાથે પણ આપણને તો મને તો કેટલા ભાવે છે
હા સહી વાત કેવી છે તમે તમે ચા વધારે પીવાનું પસંદ કરો છો
હા હવે જુઓ ને સવારે બે વખત તો ચાય અમારે થઈ જ જાય છે ઓછી હવે થોડું આ તાપ વધી ગયો છે આટલી ગરમી આવી ગઈ છે એટલે થોડી ઓછી તો કરી દીધી છે પણ અ ચા દઉજુ વધારે સ્વાસ્થ માટે સારી નથી ખબર છે પણ તો પણ શું છે પેલાથી કેવાય ગયા છે ચા સાથે આપણે થેપલા હોય ખાખરા હોય એવું બધું નાસ્તો કરવાની એવું પડી ગય છે ને તે અ સવારે સવારે ચા તો જોઈએ
હા એકદમ સાચું કઈ અને પાણી અને તાજા ફળોનોો રસ વધારે લેવો જ જોઈ
બિલકુલ સાચું કહો છો આપડા ડોક્ટર છે ને એ પણ એવું કે છે કે આપણે આપણા રોજ આખા દિવસમાં વધારે પાણી પીવું જોઈએ આપડ શરીરને ડિટોક્સ કરે છે અંદર જેટલા પણ એવા અ આપણેે પાણી પીએ ને તો પાણી થી આપણા શરીર ની બહાર ીી જાય છે
હા એકદમ સાચું કઈ તમે અરે પણ બાળકોની સમમજ નથી કે ટાઈમમાં ટાઈમ પાણી પી પીવું આપ ટાઈમ ટાઈમ આપ ખાવા પીવું ને બને સાથે રમવા આવ તો એક બોટલ પર એને લેન્સ આવો પણ એ કઈ બાળકો ને કઈ ખબર નથી પડે
બિલકુલ સાચું બાળક તો માનતા જ નથી આજકાલના ફૂડ ફાસ્ટ ફૂડનું કેટલું ચલણ થઈ ગયું છે ખૂબ વધી ગયું છે બાળકોને તો જોઈએ પીઝા બર્ગર નુડલ્સ એ તો ખુબ જ ભાવે એમ અને પાછું રોજ જે રોજ એવું કે આજે ખાવું છે આજે ખાવું છે એમ
પણ રોજ રોજ ફાસ્ટ ફૂડ ખાવું યોગ નથી ના
બિલકુલ સાચું કજો તમે એમાં કેટલું મીઠું આવે છે તેલ મીઠું મસાલા કેટલા ભરેલા હોય છે એમાં કેટલા વધારે હોય છે એનાથી વજન વધી શકે છેી બીજી તકલીફો પણ થઈ શકે છે તળેલું વધારે જમવાથી
હા નુકસાન આપણે જ છે નેધ આપણે જ પ ડોક્ટર કને જોયુંને એટલે જોયો એટલે જોયો
એટલે એકદમ સાચું ો તમે અને એટલે જ તો આપડે ઘરનું ભરેલું ભોજન હોય ને બધા થી સર્વોત્તમ માનવામાં આવે છે ઘરનું બનેલું ભોજન હોય તો
હમ સાચું કય્યું એનાથી કઈ ર એટલે જ ગરુનું ભોજન સર્વોત્તમ માનવા આવે છે ત એ બા બાળકોને સ્વસ્થ ખાનપાન માટે કેવી રી પ્રેરણા આપો છે
જો હું તેઓને ફળોની સુંદર પ્લેટ બનાવીને આપું છું એ આમ ડિઝાઇનમાં ફળ આપે કાપીને આપીએ ને તો શું એ બા ને શું જોવીને પણ એમને ખાવાની બહુ ઈચ્છા થાય છે
હા એ ખુબ સારી એ વાત છે કે હમ હમ એ એટંગ
હા
રંગબિરંગી ફળો ન જોઈ ને બાળકોને ખુશી થી ને એ તો હવે ખાઈ લે છે
બલુલ ખુશીથી એ લોકો જમી લે અને અમારા ઘરે તો દરરોજ એક ફલ ખાવાનો નિયમ નિયમ જ છે આપડે ખુબ સરસ લાગે છે કેટલા બધા ફલ તો છે કે ભાવે પણ છે અમારા છોકરાઓને તો ભાવે પણ છે આપણ કાપીને બધું વું પડે જો સફરજન છે કેળું છે પછી પપૈું ઘાખ જામફળ હમણાં જે સીઝન ચાલી રહ્યું છે ને કેરીનું એ પણ આપણા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક જ છે
હા એવો તો આમ તો આપણો ફલ કહીએ કે સાલ ન એકદણ આવે છે જો એવ આપણે કહીએ કે ભાવે એું મન ભરાય નથી પણ એ ખાતે જ ખા બારે મહિના એવું લાગે કે અ એ જોઈ છું આપણા ફળ આમ
બિલકુલ સાચું કર છો તમે અને આપડે છાસ કે બધી આ આ કેવું સિ સિઝન ચાલે છે જુઓ ને ગરમીનો એટલે ગરમીમાં તો અમારા બધાને છાસ પણ વધારે ભાવે અને આપણા ગુજરાતમાં તો છાસ ન હોય તો ભોજન ન મહત્ત્વ છાસ બહુ જ વધારે છે ભોજન સાથે છાસ તો જોઈએ જ
બિલકુલ સાચચું વાત ક તમે સાસ પીવાની તો પાચન શક્તિ સારી રહી છે
હા સાચું કહો છો અને ગરમીમાં અ જો શરીરને ઠંડક પણ મળે છે અને દરરોજ આપણે છાસ પીએ ને તો છાસ થી શું છે આપણે શરીરમાં પાણીનુંું સંતુલન પણ સારું રહે છે લિક્વિડ વધારે આ ગરમીમાં તો લિક્વિડ વધારે પડત લેવું જ જોઈએ
હા મારા દાદા દાદી રોજ જમ્યાના પચી સાસ પિતા હતા
હા આપડા પહેલાના હતા ને જે જૂની પેઢીના એમને ખાનપાનની ખૂબ સમજ હતી તેઓ હંમેશા પૌષ્ટિક ભોજન જ લે ત ત
સાચું કય્યું તમે આા તેઓ સાદા અને પૌષ્ટિક ભોજન લેતા હતા અને એટલે જ તેવું લંબુ અને સ્વસ્થ જીવન જીવતા
બિલકુલ તમે શું માનો છો કે આપણે સવારે નાસ્તો કરવાનું શું મહત્વ છે
સવારે નાસ્તો શરીરની ઉઊર્જા આપે છે અને ઘણા લોકો નાસ્તો કર્યા વગર કામે નીકળે જાય છે
એ સારી આદત નથી હે હા નાસ્તો તો દિવસની શરૂઆત માટે બહુ જ જરૂરી છે એનાથી શું છે શરીરમાં તાકત રહે છે
હા હા એના નથીથી શરીરમાં તાકાત રહી છે અને આપણે અ ધ્યાન પ્રેરિત કરવાના પણ મદદ મળે છે
હા ધ્યાન કેન્દ્રિત થાય ન સાચું કીધું તમે અને જો મને તો ને તમને ગુજરાતી મીઠાઈઓમાં શું વધારે ભાવે છે કય મીઠાઈ તમને સૌથી વધારે ભાવે છે
અ શ્રીખણ અને મોન થળ ખુબ ભાગે છે મને તો ખુબ પસંદ છે બાસન દ અનેખી પસંદ છે અણા આને તો
હા મીઠાઈ ની જો મર્યાદા જ લેવી પડે પણ હા આ બધી તમે નામ લીધું ને એટલે મોમાં તો પાણી આવી ગયું છે બહ જ ભાવે મને બ એમાં કે બા સુધી અને મોન થ એ તો મને મારા ફેવરેટ છે બેવું
હા સાચું કહીએ તમે પણ અહીયા સંતુલિત આ જરૂ સર્વોત્તમ છે ને આપણે તમે શાકભાજી માસુ વધારે બનાવો જ છો
હા એ તો છે જો લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક હોય છે જેમ કે જો ભીંડા દૂધી તુરિયા ગવાન અને મેથી અમે દૂધીનું જ શાક બનાય્યું છે હમણાં જોઓ ને મેં તમને કીધું ને પેલા આજે તો દૂધીનું જ બનાય્યું છે મે પણ શાક દૂધી ચણાવનું શાક બને રોટલી
હોય ને એમાં બધા બહુ વિટામિન અને ખનીજ તત્વ ખુબ જ હોય છે આપણને ડો તો પણ રોજે રોજ છે ને શાકભાજી ખાવાની આ સલાહ આપે જ છે
હમ હમ હમ
હલો
હા મીઠા તો આપ ડ ડ ડોક્ટર પણ રોજ શાકભાજી ખાવાની સલાહ આપે છે આપણે
હા એક હા એક એકદમ સાચી વાત ચાલો તો હવે જો પણ મને પણ તમારાથી વાત કરીને ખુબ જ આનંદ મળ્યો અને આપણે ફરી મળીશું નવા વિશે ચર્ચા કરીશું આજે તો જો મોડું થઈ ગય છે સવારનો ચા નાસ્તો પણ બ વા છે ચાલો તો ફરી
હા હા હા ચાલો આવજો